બોલો .
બોલો, જમી લીધું? જમી લીધુ જમી લીઘુ.
જમી લીધુ લા.
હા-હા, .
હા, રમવા ભમબા નહી ગયા જમી લીધું.
બરાબર, મને તો લાગી જ રમી લીધું એવું લાગ્યું.
ના રમી ની લીધું બસ બેઠા હે.
બસ.
હા.
કેવી રીતે? શું કેય કેવી રીતે બેઠા?
હા-હા આડા પડી રહ્યા હે.
હ કેવી રીતે ઉભા ને આડા પ્રોસા.
ઉંગતા હોય એવી રીતના.
હા-હા બરાબર છે.
બોલો.
બોલો. શું ચાલે બધા મજામાં. હમ્મ-હમ્મ બરાબર. કેવું ચાલે ફેમિલીમાં. હ હા પેલું ભરવાનું લાવતા તેમ ના લાયા.
ભરાાઈ ગ્યું.
શું?
ભરાઈ ગયું.
તો બીજું લાયા નઈ.
હજુ આઓ નઈ હજુ લેવા જવાનું છે. .
હા-હા લેવા જવાનું છે.
હા-હા.
હ હા ક્યુ ટાસ્ક ચાલુ તમારા.
એકવીસ.
ક્યુ ચાલે છે.
એકવીસ-એકવીસ.
એકવીસમો ચાલે છે બરાબર.
હા. બોલલો કેટલા પૈસા વધ્યા તમારા?
અમારામાં એ બધું હતું તમારામ બધું.
અમારામાં એટલા જ છે જ. હા હા. મેં ખાધું આપડ શું કે, દૂધી ચણાનું શાક.
સે સ ક્યા છેનું છ.
દૂધી અને ચણા.
દૂધી અને ચ હ દૂધીદાર હ, હા એની જોડે સુ પાાવ તો પુલાવ એટલે મતલ પાવ તો રોટલી હતી.
રોટ પ્લે.
ટોટલી હતી એમને હા.
હા.
બઈક બઈક આવડ નની આ આવું?
હા?
બાઈક આવડે છે?
બધું જ આવડે.
બધું જાાડે જીભ કેટલાડે?
ચલાવતા નહી તો ચલાવડાવવાના.
એટ ગાડી નહ આતી તમે ગાડી નહ આવીતી?
ગાડી તો આવડત ના.
અને ના પાડો ત ચલાવ ત ચલાવ ત શીખવાડો જેવું ક.
એ તો જીપ જીપ ચલાવતા તો શીખવાડીય જ છે ને.
અરે જીપ ગાડી ની વાત કરું છું ગાડી ગાડી. જીપ્ હા જીપસી ગાડી. હ હા એમ કો તો તમે કડ શીખવાડો હતો તમે ન શીખવાડો.
હા.
ગાડી મ લાગેરા.
અલગ અલગ ગાડી માં અલગ અલગ ઘેરેયા.
તમારે ઘણી ક લગેયા.
અમારે ગાડી ગેર કેટલા આવે ચાર ગિર આવે.
ચાર ગણા છે ને હ હા બરાબર. બીજા બે કઈ છે?
કા ભી જાવ?
હા.
હા, એ તો તમને ન કેતો તમનેતો કેતો.
કોને કેતા તમે.
અ એટા ભે બેઠા તા.
વાંધડે બે.
છે ભાઈબંધ જર દુસ્ત.
એવું.
હા.
હ હા.
અત્યારે શું કરો તો?
કઈ નઈ બેઠા હે
અને એવું ના નઈ
આ
ત મતલબ સ્ટડી વડી નોકરી વગેરી શું કરો? નોકરી કરો
એલ ઈ ડી સ્ક્રીનમાં
એલ ઈ ડી સ્ક્રીન એટલી મોટી કમ્પની છે ત્યાં
હા ના
તો
કંપની હે કંપની હે પેલો એ છે અમારે એલ ઈ ડી સ્ક્રીન ડીજી એવી છે
એવી છે અચ્છા અચ્છા હા પડી મને હવે ખબર પડી
પડી ન
હા હા
હા
અરે મહનલ કઈને એમ તો આ એલ ઈ ડી વાળી ગા શું ચાલે બીજું બધું શાંતી?
હા શાંતિ
હમ્મ, હમ્મ કેદી આવાનું તમારે હવે?
અ
તમારે કઈ રેવાનું?
અમારે રહેેવાનું ઉત્તરસન્ડે
ઉત્તરખંડા હું ઉત્તરખંડા નો જ છું ક્યાં રહ્યો છો તમે
અમે આમ વિકાસ સોસાય આ કુરલે સોસાયટીમાં રહીએ
ગુરદક્ષ સોસાયડી એટલા મતલબ અમાં પાછાળ ઘર ની પાછળ ઓ ઓ બરાબર તો
હા ખબર પડી ગઈ હલો
શું?
બોલો શું પ્રસંગ?
બસ કઈ નહી હા બોલો
પ્રસંગ બે ટાઈમ મસ્ત કામ ક
હા, હા, વેડા હ હા.
હા
સુ બપ્પા પછડે
સોં
પછડાયામાં એસિડન્ટ ચાઈયે યે
દયો
હમ્મ મે તો અંદાજ એવડે મમ્મીલશે પણ ના બોલી
હા એવું છે
હ-હ મને એકસીડન્ટ થયો પેલું હીંચકા પર બેઠો થોડો આમ ધક્કો આવી ગયો આમ પાછો
હા-હા.
ક્યુ મુવી જોવા કો?
હવે કઈ જઈએ હ.
આ કોનો અવાજ?
શેનો?
બબાલ ચાલે છે.
ના-ના.
તો.
કે જાયે છે. બાયલા હે?
શું? હલો.
હા.
હા બોલો. કેવું હતું તીખું હતું જમવાનું કે પછી મોરૂ હતું. હ? .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
હલો. હલો.
બોલ ને.
જમવાનું કેવું હતું. તીકું હતું મોરુ હતું. કેવું હતુ.
તીખું ને મારુ બેવ.
હા-હા મીઠુ કેવું હતું.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
મીઠું બરાબર હતું? હલો.
હમ્મ.
મીઠું બરાબર હતુ?
હોવ ચાલો ખાઉ હોય તો. ચેક કરી જાઓ આઇન.
અરે પણ ભૂખ ની લાગીને શું કર્યું.
કેમ ભૂખ નઈ કરવી પડે એ તો.
હા યાર અતાર જમીન અરે ક્યારનું ના કેવાય અતાર તો જમીન અમે બેઠા છીએ.
બીજી વખત.
અરે યાર સોરી બીજી વાર ના જમાય દિવસમા એક જ વાર જમવાનું.
એવું કોને કીધું કે બીજી વાર તને ના જમાય.
સોરી યાર હું દિવસમાં એક જ વાર જમું છુ.
એવુ.
હા.
હમ્મ.
આ બાયો કોણ બાર બારનુ ખવડાવે તો ખઈ લઈએ એવું કઈ નઈ એમને તો.
એવુ.
હા.
હમ્મ હમ્મ.
આ તો એન એરિયા બાજુમા જતા મળ્યો હોય તો પાણી પૂરી પાણી પૂરી ખવડાવે તો ખઈ લઈ એ એવું કશું નઈ એમાં હા પણ દિવસ ના કેવી રીતના જમવાનું એવુ દુધીદાર ના શાક ની જોડે તમે છાસ પીવું તો વધારે સારું બહુ મજા આવે
એવું છે.
હમ્મ.
હા.
મમ્મી એ પૂછે છે શું વરગયો છું મેં કશું વરગયો નહી અમારે ટાસ્ક ચાલુ છે અમે અમે નિકુલ ને બે વાત કરી રહ્યા છીએ. એટલે મારી જોડે વાત કરવા માટે કશું છે નહી કઈ બોલવાના ટોપિક એટલે એમ કરીને અમે પૂરા કરીએ છીએ.
હમ્મ.
હમ્મ.
બોલો શું કોત
તમે બોલો તમે શું બોલો
કસુ ને આ બેઠા હૈ મસ્તન બહાર ખીચકે
હમ્મ હમ્મ ઈ તું ઊધું ના શીખે તું
એમ થાય ને
હ અ હ નહી બોલાઈ
હમ્મ.
અને મેં કઈ બોલાશે નહી એમ બોલું તમે બહાર આવી ગયા પણ અને મે બોલાશે નહી.
હમ્મ.
સાંભળ્યું.
હા હા.
હમ્મ હમ્મ. હવે બાર બાવીસમાં આવશે ને બાવીસમો ટાસ્ક પૂરો થશે તમારે
હા.
હા હમ્મ બરાબર.
હમ્મ બરાબર.
હો નહી હોય સાહેબ જાવા બે ફોન આઈ ગયા ને હવે
હમ્મ.
હલો કઈ નઈ બોલો બોલો
કોના ફોન આઈ ગયા.
છે એ તો હ
કોણ છે.
અરે એ તો પણ અમારા વચું ક્યાં સંબંધીમાં જ હતું. એનું નામ છે ઉબલી કઉ એટલે
એ ત્યાં સંબંધીમાં છે નઈ નઈ
હા.
આઈ નઈ ત્યાં સંબંધીમાં હેને
અ એ યાર એ તો મને બહૂ ખ્યાલ નથી
એઉ
હા
હમ્મ, હમ્મ
હ હા શું ચાલે છે બધા મજામાં ના
હમ્મ.
હા હા બરાબર દસ મિનિટ કરી નાખી તમારી પુરી
હમ્મ.
બોલો અભિજભાઈ કશું કરવાનું છે તમ તમારે હા ચાલો મિલતે હૈ ચાલો બાય હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ